હા કેમ છો
તમે કેમ છો
હું પણ મરી જમા છો ઘરે કેમ કેું બધું
ઘરે બધા મજામાં જાય તમારી ઘરે બધા મજામાં
જવા
હા, કઈ નહીં, બસ આ વેકેશન પડ્યું એટલે ઘરે બેઠા છે. તમારે.
બસ અમે ભી ઘરે બેઠા છે. હમણાં લુડો રમી રહ્યા છે.
અરે વાહ! સરસ છે. લૂડો રમવી ખુબ જ સારી આદત છે. મને તો વધારે છે ને આઉટડોર ગેમ વધારે ગમે છે તમને?
મને ઇન્ડોર ગેમ્સ વધારે ગમે છે.
ચેસ, કેરમ, લુડો જેવા ઈન્ડોર ગેમ પણ સારા હોય છે નહી.
હા, જોને હવે ઈન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ બંને આપણા જીવનમાં ખુબ મહત્વ ના હોય છે. હવે ઈન્ડોર ગેમ્સ અગર આપણે જોઈએ તો આપણે ઘરની અંદર રમી શકીએ છે. અને આઉટડોર ગેમ્સ આપણે ઘરની બહાર એટલે કોઈ ખુલ્લી જગ્યા મેદાનમાં મેદાનમાં રમવું હોય છે. હવે ઈન્ડોર ગેમ્સમાં આપડે જોઈએ. તો ઓલું સાપ-સીડી છે સ્નેક એન્ડ પછી લુડો છે. ચેસ છે, કેરમ છે. કોઈ કાર્ડ વાળી ગેમ છે, હમણાં તો નેક્સટ પણ આવ્યું છે. કરીને તે પણ એક ગેમ છે, તે પણ આપણે ઘરે રમી શકીએ છે. અને આઉટડોર ગેમ્સ જેમ કે ક્રિકેટ, વોલીબોલ, ખો-ખો આ બધું આપણે આઉટડોર ગેમ્સ.
આવે છે, સાચું કીધું અને આઉટડોર આઉટડોર ગેમ રમવાતી છે અને શરીર ની જે કસરત થાય છે. અને જે ફિટનેસ સારી રે છે ને, એ સારું છે. આઉટડોર ગેમ રમતા જેમતે કે આપણે દોડીએ છીએ, કૂદીએ છીએ. જેમ મેદાન માં રમવાથી પણ શરીર મજબૂત બને છે ને અને આ આઉટડોર ગેમ રમવાથી છે ને આપણને એક જે ટીમ વર્ક હોય ને એનો આ મહત્ત્વ આપણને ખબર પડે.
હા, એ તો તમે વાત સાચી કીધી. કીધી.
હમ્મ અને એક
હા, અને જવો ને આપ પડ્યા ઇન્ડોર ગેમ્સ માં આપણું જે અ માનસિક જે મેન્ટલ હેલ્થ છે, તે પણ આપણી આમ સ્ટ્રોંગ થાય છે મેન્ટલી આપણે સ્ટ્રોંગ થાય છે આઉટડોર ગેમ્સમાં ત્યારે આપણું ફીઝીક મેન્ટલી આપણે સ્ટ્રોંગ થાય છે. ઇન્ડોર ગેમ્સ આમ કેને ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ બંને આપણા માટે ખૂબ જરૂરી છે.
સાચું કીધું અને જો ઈન્ડોર ગેમ રમીએ ને આપ આપણેે તો એનાથી જે ચેસ જેવી . ચેસ જેવી રમતો રમીએે તો આપણા આપડી એના થી જો મગજની શક્તિઓ હોય ને જે એ પણ તે છે અને આ આપડી જે એકાગ્રતા હોય ને એ પણ વધે છે. એટલે ચેસ રમવાંથી આપડા જે વિચારશક્તિ હોય છે અને આપણા જે નિર્ણય લેવાની જે ક્ષમતા હોય છે ને એમાં પણ ઘણો સુધાર થાય છે. અને કેરમ લુડો તો આપણે ફેમિલી જોડે મિત્રો જોડે બધા સાથે રમવાની કઈ અલગ જ મજા હોય છે એમાં તો પણ તમે જોયું હશે કે આજકાલના જે બાળકો છે એ આખો દિવસ મોબાઈલમાં જ વધુ પોતાનો સમય વેસ્ટ કરી રહ્યા છે તો એ મને થોડું કામ ચિંતાજનક લાગે છે તમારું શું કેવું છે એના પર?
તમે વાત સાચી કિંધી બધા ફોન પર જ રહે છે કોઈ બાર રમવા જવાનું આમ
મે વાત સાચી કીધી કે આપડે જે બાળકો છે હલો આવે છે અવાજ?
હા હા આવે છે આવે છે.
હા. તો એ જ આપે મેં જે પ્રશ્ન પુછયું. જો કે બાળકો ઉપર તો બાળકો હમણાં તે આપણે ફોન પર જ વધારે રહે છે એ લોકોને બહાર રમવા જવાનું નહી ગમે કારણ કે ફોનમાં બોલી બધી ગેમ્સ આવી ગઈ છે જેમ કે હવે જો ઇન્ડોર ગેમ્સ જે છે તે આપણે ફેમિલી સાથે ઓલા પુઠ્ઠા પર રમતા હતા ફોનમાં આવી ગઈ છે અને ઓલી એ લોકો એમની જોડી જે ગેમ્સ છે જેમ કે પબજી ફ્રી ફાયર ખબર નહી કેવી રીતે એ ગેમ્સ તેના તે લોકો ન આખું માઈન્ડ ખાલી ફોનમાં જ રહે છે કે મારે આને મારવું છે આનાથી આગળ જવું છે
એકદમ સાચું આ બધી ગેમો જ આજકાલ છોકરાઓને ઘણી ખોટી દિશાઓ તરફ પણ લઈ જયા રહ્યા છે પેલા તો કઈક ગેમ આવ ચેલેન્જ વાળી કઈક તો હતી એમાં છોકરાઓ આમ પોતે આત્મહત્યા પણ કરી રહ્યા હતા આવી બધી ગેમો પણ હતી તો આવી બધી કેમોતે આપણા છોકરાઓને દૂર રાખવા જોઈએ અને એ લોકો કોને છે ને મેદાન ની તરફ લઈ જવા માટે એમને પ્રોત્સાહન આપે આપો જોઈએ અને જો એ લોકો આઉટડોર ગેમ રમશે તો એમના બોડીને તાજી હવા મળશે સૂર્યપ્રકાશ પણ મળશે તો એમને એમની બોડી પણ સારી રહેશે
હા એ તો તમે વાત સાચી અને આપણે જોયું હશે કે ઇન્ડોર ગેમ્સ ને ર ગમ્ બંને બાળકોના રમતમાં ખૂબ આ મહત્વના છે આપડે બાળકોને પ્રેરિત કરવા જોઈએ કે તમે બ ગેમસ ઇન્ટોર ગેમસ પનમો અનેન્ અઉ્ટોર ગેમસ પ્રમો હવે જેમ કે બપરનોો સમય હોય ત્યારે તમે ઇન્ડોર ગેમ્સ રમી લો કે કઈ કાર્ડ છે કઈ લુડો ો ચેસ છે એ રમી લો અને જયારે સાંજ ન સમય થાય ત્યારે થોડી ઠંડક થાય કે સૂરજ થોડો ડૂબો આવે ત્યારે તમે આઉટડોર ગેમ્સ રમી લો ક્રિકેટ રમો આ રમો તો તમારી ફિઝિકલ એક્ટિવિટી પણ રહેશે
હા સાચું કીધું એટલે છે ને આપ બ લોકોને બંને પ્રકારની ગેમનું અ પોતપોતાનું જે મહત્વ છે એ સમજવું જોઈએ બરોબર કે નહી અને જય્યારે જો તમે કીધું જેમ તડકો હોય કે વરસાદ પડતો હોય કે ગરમી બહુ હોય ત્યારે આપણે ઈન્ડોર ર રમવા જોઈએ અને જયારે આવું કઈ નહી હોય તો આપડે આઉટડોર ગેમ રમે અને ઈન્ડોર ગેમ્સ રમીએ તો આપડો જે માનસિક વિકાસમાં પણ વધારો થાય અને આઉટડોર ગેમ રમીએ તો શારીરિક વિકાસમાં ઉપયોગી છે એટલે બંને ગેમ બાળકોને રમવા ખૂબ જ જરૂરી છે
હા એ તો છે હવે જો ઇન્ડોર ગેમ્સ છે કા તો આઉટડોર ગેમ્સ છે બંને ના ફાયદા અને ગેરફાયદા છે હવે જે આપણે ઇન્ડોર ગેમ્સ ના ફાયદાઓની વાત કરીએ તો જયારે આપડ હવામાન બહાર ખરાબ રહે છે કા તો બહુ તડકો પડે બહુ વરસાદ પડે ત્યારે ન્ડોર ગેમ્સ બહુ ફાયદકારક છે પછી આપડે જોઈએ તો બુદ્ધિ અને વિચાર શક્તિ વધારે છે જેમ કે આપડણે કીધું માનસિક જે આપણી એબિલિટી છે તે આપડા ઈન્ડોર ગેમ્સ વધારે છે આપડું ધ્યાન પછી યાદશક્તિ પણ સુધારે છે અને આપડે એ ઓછી જગ્યા ્યામાં રમી શકીએ છે અને શાંતિપૂર્વક વાતાવરણ પણ આપણને મળે છે ત્યારે
હા સાચું કીધું તમે આ તો અને જો આપણે ઇન્ડોર ગેમ રમીએ તો મેં તો આપડો મેં તમને શરૂઆત માં કીધું છે મગજ નો વિકાસ તો થાય જ છે જેમ આપણે ચે શ રમીએ કોડું રમીએે કેરમ રમીએ તો આમાં આપ ા શક્તિ વધે છે એક તા વધે છે અને આપણને હવામાનની પણ એટલી અસર થતી નથી જેમ કે ગરમી પડે કે ઠંડી પડે અને મેન વાત કે આપડ પરિવાર સાથે સમય પસાર કરવાનો આપણને મોકો મળે છે અને ઓછી જગ્યા હોય તો પણ આપણે રમી લઈએ મોટા મેદાન ની આપણને કઈ જરૂરત પડતી નથી પણ જો આ ઈન્ડોર ગેમ ના થોડાક મને છે ને નુકસાન પણ લાગે છે જેમ કે જો શારીરિક કસરત કેટલી ઓછી થઈ જાય એમાં બાળકોને એક જ જગ્યા એ લોકો બેસાય જાય બેસી એવી રીતે જે લોકો રમ રમત રમતા હોય એટલે એમની શરીરની જે હલન ચલનની જે હોય ને એ ઓછી થઈ જાય છે તો એ કારણે એમને વજન વધવાની પણ સમસ્યા વધી જાય છે અને આવી રી તે આંખોમાં પણ એમને અસર થઈ શકે છે એવું મારું માનવું છે તમને નહી લાગે
હા થઈ શકે છે અગર આપડણે વધારે ઇન્ડોર ગેમ્સ રમીએ તો આપડી કસરત ઓછી થઈ જાય છે આપણેે એક જ જગ્યાએ બસ ખાલી બહાર આં આં બેસી રહીએ છ છેએ તો એ સારું નથી અને બહાર ની તાજી હવા પણ આપણને મળતી નથી
હા એટલે જ તો કેવું છે બહારની જે તાજી હવા અને સૂર્યપ્રકાશ ઓસો ઓછો મળે તો એમની જે પ્રવૃત્તિઓ હોય એ પણ ઓછી થઈ જાય છે અને લોકો જે વિડીિયો ગેમ્સ ને એ રમે છે તો એમનાથી પણ એમને થાક લાગે ન પણ થાય છે ને એ લોકોને
હા એ તો તમે વાત સાચી કીધી અને જો હવે આપણે આઉટડોર ગેમ્સ ની વાતો કરી એનો ફાયદો એ છે કે આપણા શરીર ને તંદુરસ્ત અને મજબૂત બનાવે છે પછી આપણને તા આ હવા અને સૂર્યપ્રકાશ મળે છે પછી તમે પેલા કીધું હતું કે ર ગેમ્સ જે છે તે ટીમ વર્ક આપણને સીખવે છે પછી એનાથી આપણો સ્ટેમિના પણ વધે છે અને આપણને તણાવ પણ ઓછો થાય છે
હા સાચો કતો અને આપડો જો ને આ બધું તો થાય જ છે સાથે સાથે શારીરિક સ્વાસ્થ્ય પણ આપણું સારી રહે મ જેમ કે ફિટનેસ આપણી સારી રહે છે અને શક્તિ મનમાં પણ આપણને ઝડપથી બધું આપણું કામ થઈ જાય છે અને આત્મવિશસ શ્વાસ તો વધે જ છે એનાથી કે આપણે કોઈ પણ રમતોમાં કે કોમ્પિટિશનોમાં એકદમ આત્મવિશ્વાસ સાથે આપણે પાર્ટિસિપેટ કરી શકીએ છીએ તો આવી જો ફાયદાની વાત છે તો જો એના નુકસાન તો કેટલા હોય છે કે કેટલાક છોકરાઓ દોડતા દોડતા પડી જાય છે તો એ લોકોને ઈજા પણ થઈ જાય છે તો એ પણ પ્રોબ્લેમ એક આવી જાય છે આ ઇડોર આઉટડોર ગેમમાં
હા એ તો તમે વાત સાચી કીધી અને આઉડોર ગેમ્સ બહુ કરીને ત હવામાન પર આધારિત રહે ગર બહાર ન વાતાવરણ સા રહે તો આપડે ત્યાં બાર મેદાનમાં ખુલ્લા મેદાન માં સારી રીતે રમી શકે છે નગર બાર નું વાતાવરણ બહુ ગરમી વાળું હોય તો આપણને મજા નહીં આવે પછી વરસાદ વાળું હોય તો પણ મજા નહીં આવે અને વરસાદ આવીને ગયો હોય તો પણ ઓલું કિચડ જેવું થાય કે જાય શ આખું મેદાન તો એમાં પણ પછી મજા નહીં આવે એટલે આખું જે આઉટડોર ગેમ્સ છે તે બહારના વાતાવરણ પર વાતાવરણ પર ડિપેન્ડ કરે છે
સાચો કધો અને આ આ બધી ગેમો હોય જે આપણા શારીરિકને જે હોય તો સારું હોય જ છે પણ એની સાથે સાથે આપણી સુરક્ષાનું પણ ધ્યાન રાખ ખું એટલું જ જરૂરી હોય છે અને બીજું કે એના માટે મોટા મેદાનોની ખુલ્લી જગાની જરૂર હોય છે જે હવે આ સિટીઓમાં આપણને જોવા મળતી નથી તો આની પણ આપણને જરૂરત હોય છે અને લાંબા સમય સુધી રમતા રહી બાળકો આખો દિવસ નીચે ક્રિકેટ આ તો એમથી પણ એમનું શરીર થોડું થાકેલું જેવું થઈ જાય છે તો આમ બંને રમતોના ફાયદા અને ગેરફાયદા તો છે છે જ
હા એ તો તમે વાત સાચી કીધી તો ચાલો પછી આપણેે મળીને વાતો કરીએ મને તમારેથી ખુબ જામ
મને પણ આભાર